ચમકપાઈએ તો
પુરુષો છે
ક બરું થાે ક પઈાઈ ઓવે તમારે ભાઈ આ કનવાની્યાઈઈ કોલ કર દો હોવે
અમાર તો કોણ ટ આ પાચ દિવસે એક દ ખાલી વાત કરીચ આવ્યો હો ચાવ નની શું વાત કરે ઘરે જ છેષતરમાં કરમાં કાઢ કીધું નેટ ન નથી આવડત શું વાત કર ગમાં આવે એટલે બે મિનિટ આધી વાત કર
હા ભાઈ તમારા છેદ્રમાં ભાઈ એલી કેનાલ કે મા તો ટાવ હમાં પછટ આવ
એટલે હ માપે માપે ત આમ હતો અધો કટ થઈ જાય ને અધો પૂરું થઈ જાય હખી વાત ના થાય
તમાર ઉલું ટાવર પકડાતોય છે પર લું
પ પકડે એરટેલ લો મુક પેલા જીઓ નો ફૂલ આવ તો હમ જ માર લો બે ત્રણ મહિના થી
ના ના તમારરો ઓલ રણ પડે ને રણ વાળો ટ પકડાતો હોય છે
રાજસ્થાન નું
હા
મ કોુઈ કરા તો દક રાજસ્થાન નું આવે બાસ્થાન નું આવે
એમ
હમ બીષ
મે શંતે દ ભાઈ
હમ કોઈ દુકોન ફુકોન આરે હોત ધંધો બંધો કોઈ હારથો પગાર હો કે દોને વાત કર દો ને
એટલે તો તારેા તું ક ને કે કેીધું તબેલો એમાં જ આવવાનો
એ તો હમને ખો જ છે એમને તબેલા જ મારા બેઠો આપ હમં જ થાય એમ નથી હવે પા ચાચીરીંયા પણ મજા ના આવે અં
પ તો દુકાનને દુ તો મે્યું પેલાાવ દુકને ખબર કે કો પોપટ
ના ના અરે ઈ તો તપક બે કોઈ ડાઈવિંગ કોઈ તમારે કોઈ આ પીલુંડાબ કોઈ પ્લાન પ્લાન તમારે ઓળખીતા હોય વણાફળ કોઈ સોલાર બોલ માં ગાડી બાડી કોઈ મોોવાનું હોય સાહેબધી વળખે થતા હોય ઈ ટાઈપ લાવીને નતા હોત તમે કહેતા હોય તમારે કોઈ ઉમા શી છે ભાઈ થને પિલોડ બધી બધી સોલર પ્લાન્ટ તો છે કોક
એમ કદી છેઈયા
હે ઈ વ્યાલ ન ચાલ થ બા સે તો ખરી હમ હમ
તો પૂસા તો ખબડેના ના આપડ તો કઈ પૂછ્યું ને
એઈ બાધુ થ ને કોઈ ઓળખી દ કો કય પ્લાન્ટ પ્લાન્ટ માં ગાડી બાાડીમાં હોય
એ તોવેલા પ પોતા ગડીનીુ ગાડી પણ ત લસન્સ ઘાવવો પડે્યું
ના છેને તો કોઈ એ ન
તો લોકસાહેબ માન વા આજકાલ આજકાલ કરતા કરતા કેટલા વર્ષો લ ડઉ હતું
હમધું બે વર્ષ શું લાવ છેાય ત્રણ વર્ કબર નિહારી
કો મે કીધું હ લાયસન્સ તો તારે કોઈ ધંધા ડ્રાઈવિંગ કરો તો લાયસન્સ તો પેલો જોુંને હા
ના ના બધ મે ઘણી જીગ્યા વાત કરી સોલાર માં આ બધ મ તો થરાજ થી સોલાર માં મેલા લવાનો હોય છે. નિમો લોબુ હોય તોંધે.
હમ
હમ વે
ભવિષ્ય માટે શરીર માટે ઓર અમે ધંધાવાળાને ગમે તે લાયસ હું જોુએ તો જ પોપટ આપડે સક્સેસ થ એમ
ના લાયસન્સ તો હોવું કે પછી લાયસન્સ જોુવે કઈ ગમે આગળ રાવણ થાય તો લાયસન્સ દુવે
હા ત રેડાા મારી એ કીધું ત તો ત શેટ કરી દે લાય ન કઈ જોઈ જો ન ક લાય્યો ત કીધું ઉપપટનગર માં સેટ કરી્યા લાયસ લાવ મે તને બે વાર કીધું આવીને.
હા
કેમ કે હય તો તને ખબર છે ગમે તે એવું ને ગેટ બહાર નીકળે લાયન્સ પેલું જુવે.
હમ.
અને હવે મોટી સિટી ની અંદર આવો કોઈ શ છોકરા મુકવા દવો લેવા દવો સ્કૂલમાં તો એક સેકન્ડ માં તો બધું એ ફરજીયાત. હમ.
એ તો
તને કીધું હતું લાઇસન . હમણા તો હાવ બધું લાયસન્સ તો હ હેલો હતો એમ.
બધું જોયાલ હો તો એ બધું ચલો જો જ નહી માર મેળ જ ના શમન લો કર પછી એમને.
હમ થરા હમ હમ. અ વેત ઘટ પરીક્ષા તો પાસ કરશો લાઇસન પરીક્ષા તો પાસ કર સ પરીક્ષા પાસ લાઈસન ટ્રેસ તો હમ. હમ હમ.
હમ. તો ડ્રાઈવિંગ માટે હોટો મને ભગવાન ના? હા.
હમ હ.
હો તો અરે ગમે ગમે ધંધામાં ગમે કો ધંધામાં લાયસન્સ તોયું .
હમ હમ. હ ગમે બી ગાડી લેને કંપની કોઈક ગાડી લાયસ ન હો તો આપડે ગમ એંધ. હમ.
હમ.
એ હો.
હા.
હવે મારે એ કરાવ કાર છે ઈ બધું લાયસન્ નું.
તારા કાકા કેતા હતા ભસા મને કીધું મ હું હાલનાપને કે છ લાઈસન લવું છે એ તો. હવે તો ત ક્પલેટ ખોટું તમેને પા કર પાક લાયસ ઘટા.
ના ના હવે એ કરો. હ ટ જનતા થાય એમ હવે પૂછ શું અમારે ખરાબજું પડમ
બધુંમને તને સાધનનું કીધું ત એને એ હું કર નઈ તા ઘરી બેઠ ત લ ગમે લીધો ઘ બેઠો બે ધંધોય કર્યો હતો. ને હમું ઓછ મગજ દ્વારા વિચારમાં કર ચ ને ચ ચ ને ચ ઉધા ને ઉધા વિચારો કરે બેઠો બેઠો.
અરે વધારે દબર વિચાર થડી જયા ત ને પા ટાળળ કરતા.
અમે જે બઉ નાની ઉંમર ગ વિચાર કરવું કે આપડે આ આખો રોટલો ન ખાવો એનો પ ત્રીજો ભાગ મળે એટલે ત્રીજાય થી આપડે અડધમા પતાા ભાગ મ પ આ ડાયરેક્ટ વિસ્તુર કક તો ગમે તે કરે પણ કોઈકનેડે કોઈ બીજા ના રવાડડા ના શડાય ને એમ
હ ના
હા હવે પીરાને અત્યારે ઓપ્શન મે આલ્યું મે પીલા તો તારી જીવન ની અંદર હવે તો લોડરો સિવાય બીધો ઓપ્શન નલી કરી દે તોવે ઘડી ક મારે કર જીસી બી લ બાપથી તારેે હતા તને ખબર છે તું એક વર આ તને કોળી મળે આ કોળીને તો બે વરષ સોલ તો કરે
જબર મસ્તતો લુડો મારા દાડા ન ત્રી ત્રી વી વી હાજાર રૂપિયા નો નાટ થાપતો અત્યારે લુડ ગમો કોઈ લાયું નથી એટલેી બે ત્રણ વર્ષ ધંધો રહ્યોતો કે
મેં કીધું નવો ભલે થોડાવો પડે પણઈ વસ્તુ કરે એ દવેદ્ર કેવા કે
આ કટલાથી કરો હવે જીસી લાવેને ડ્રાઈર મન જઈ નખો આરામ માં આવ આપડેથી કેટલા થાય એમની શાંતિથી કમાઈાય એમ
ઈ ફ તોને પગે વહેલ વાળા દાડા આવે પ ક ત
મ હા દવા
હા એ માથે હવે ચોવીસ કલાક આપડે માથે ઉભા નાતો હ એડ તો ડીઝલ કાઢે ચો કલાક બને્યા તમે થોડા વાંધો છો
મોઢલ હોય તમારે કઈ કરરે કેનાલ હોય લેવાટલો કરી જાય
તોપ આવે
હમ.
અને એને મળરતી પડે ડ્રાઈવર તો ઉ્ળે ને જીસીને પવા પસડે જાણી ના દેવું થોડું સાચવે એમ એને ગ્રીસ કરવું ટાઈમ ટાઈમ શું કરવાનો છે તને વગર ધન હો ન તેમ હા તો બ
હમ
પણ હવે એ ર છે નને રોડ રડી ગાડી ચડ હતો ટો પૂરતો લોડ અને દ બીધું દોડે સાઈડમાં લ મળે ને એના પૂરતો એના કોમરેડ વધારે કોમકો ડ્રાઈર લઈ જા
બસ માં હું બે થી જોતો કોમ તો બને જ ન હ બીજ કોમ ઓર્ડર ના જ પાડતો તરો ગમને જ પૂરે પડે એમને
એમ
હમ ફૂલ હેડતું હતું ઓર્ડર ઉપર ફોન ઉપર ફોન ઉપાડવા ના પડતા એટલો ઓર્ડર હતો પણ વાતો ક એની એકદમ અમારે ગમત વાત થોડી હાથ લુડેર છે. આઠ આઠ રબારીના રબારી અને ચાર લૂટ તો રબારી ના
આઠ
આ દેવલે તીધ પોપ પોરલમણા હાલી બનેવી એને બે લુડ દ એને
અરે તાર હલો
હમ બે લુડડી એને બે બે બે ફેમડા ચારે ચાર લુડડી ફેમડા બે લુડન એક જીસીબીને ના ભેમ ચાર લુડન ને એક જીસીબી
તીજી બીજા નો
એ નારાયણ ભ્રહ્ણંદ નાગ દીનું
એમ
હમ્મ
બચા ચાર લૂડર
હમ્મ અચ્છા એઈ તો પીરન ત પીર તો લુડને તો તો દોઢસો રૂપિયા અમારે તો ઘણા ટોલ હવા ને તો એતતે રૂપિયામાં ટોલ ભરી જાય ટોલના હો રૂપિયા લેનીહી પરાનીએ તો ફિક્સ ભાવેય દોઢ છો ભરાય ના થ ને અંયા છેતત્ર ન નાખવા છેેત્ર પરમા હોય હોય તો ભાવે બધા ઘણા લૂડર થ એટલે ભાવે બગાડીને છે.
એટલે કો નઈ
હમ્મ મને તે કોક છ ને હાય લઈ અને ટ્રેન પાસ થાય મારા સોલરને વાળું આમ બાર મહિને તો અઢીવાર કરાર કરેલો હોયજ ને ગાડીઓનો
હા
હમ્મ ગાડીઓ કરાર કરવુ એટલે હવે એકી પરરાંતુ કરારમાં થઈ જ મંધાઈ દતા અઢી વર્ષ ત્રણ વર્ષ ની જે કરાર કર એ એટલા વર્ષ સુધી આપણે ગાડી મર રાખે એટલા વર્ષ સુધી પણણ મહિનેથી ફિક્સ હોય ને એટલે એટ ગાડી લાવવા ને તો સાધને નવું થઈ જાય ને પગાર હેાર તો મળે કોઈક ડીઝલ બધલ કાઢતો કરતો પચાસ સાઠ હજાર રૂપિયા જએ પણણ
તપ તો એ એની એનઈલાખ વળ કરને
એનો કર્યો છે મેં ત્રણ ચાર તણ ને કીધું કે આ ટ્રેન પાંચ થાય છે એટલે કે આ તારો લખાવશોને
હા
હ
વય કન
ક એટલે ને કોશિ ચાલું છે મારા બ બધામાં અમારે તો મારા રૂપયા ના દસ્તાવેજ કરાવ ક્યાં ના લ દસ્તાવેજ ના કરાવે ત્યારે પૈસા મા લોટ ગમે તો ફદાર
હા એ તો ગની અમુક અમુક ગની એ તો ઓપ્શન જો દો બાધો
મારો અમારે તો ખાલી છેટલા બાર મહિને લેટ પડી જાય બાર મહિને અત્યારે પેલા અમારે ગોઠલ પચીસ હજાર રૂપિયા મળે ને અને અત્યારે એક ક્લાસ ને પ પચી હજાર ગોઠ અરે ઓગણીસ ગોઠ વીસ વીસ ગોઠા કપ એટ પચીસ ત્રીસ લાખ રૂપિયા પાકા હતા
હવ
કોણ થ કોશિશ ગણી કરવા એમ તો કાગળ અરજી કરી બધે વકીલ રોડ્યો છે. પોણસો પાંચસો રૂપિયા જીધ ને કીધું પૈસા આવે તો વાત હવે એ કોઈઠકવાનું પડ્યું એ નથી દસ્તાવેજ કર્યા પ એટલે મારે બડું કોઈ નઈ
હ દસ્તાર તમે સહી્ય કર બ ઉલે સહી અને ટનીકરી મળ
ઓય અમુક ક્યા થ કે દસ્તાવેજ કરાવ ત તો સહી કરી વકીલ બ કે રો તોય કે મળ્યા થાય ને શું કરે એક અમારે એક કોશી ત
હહમ્મ
પણ ત હાવ દસ્તાવેજ ની સહંતિ કરીે પૈસા ઉપાડને લીધા હતા ને કરાતા કરાતા કરીે મારા બેડું બધે અમારા ભાગમાં લગભગ એક બે બાકી હતા બીજે તો કોઈ લગભગ બાકી જ નથી રહ્યા અમારે ક્યા આ ચાર નંબર નામ તો બધા ને લગભગ દસ્તા કરેલા હતા મે આઘા તો ખાલી છ મહિને જ છે દસ્તાવેજ કરાય પછી આટલો ભાવ તંત્રી ભાવ વધ્યો હા આવું એ વા ભોપાલમાં અડતાલીસ લાખ રૂપિયા મળ્યા કેના પડી બોલો
ઓહો
હમ ઘણા મળે મળ તો ઘણા મળે
હા કોડાળીએ ને પછ વૈછા બોવાા ને અડતાલીસ લાખ
હા
ઉગા ગાડી્યા બાને પૈસા તો કેનાલ ના
એ એટલે આડીમ ફેમુંમ અઠ્યાસી લાખ રૂપિયા મળ્યા
પ તમારે બોલો તો ભૂકા કાઢે પૈસા ને તોછ ગમે ધંધો કર ઓપ્શન લેને
હમ એટલે કોણ અમારે કોઈને કરલ ના હો તો અત્યારે પચીસ લાખ તો કોઈના બાપ નાંધા
વધારે તાર તો હું તાર બાપડ ત તો બે દોતરા થાય આપડે
હોય તાર મારે વીસ ગોઠા જમી કપવાની